નમસ્તે કેમ છો
મજામા છુ હુ
અ સ્વચ્છતા એ ફક્ત ઘર સાફ કરવાના તેવી વાત નથી
હા.
હા પણ તો ઈમ્પોટ મતલ સ્લીપ ઓફ ઇપોટન્સ ઓફ સ્લીવ મટનામાં પણ આજકાલ ખૂબ ધાજ થકાન લાગે છે સવારે ઉઠવાનું મન નથી થતું
બોલ રહઈવ
લાગી ના હોય એવ શું
સ્વચછતા એમ કે
ઇમ્પોટેન્ટ હા. તો મને આજકાલ ખુબ થકાન લાગે છે સવારે ઉઠવાનું મન નથી થતું
વાહન તમે રોજ પરી જો છો ના એક તો સમર છેે. જોબ એટલી મહત્વની કેમ
કારણ કે આપને ઉગ્યો અત્યારે શરીર આરામ પણ જ નથી કરતું અને પણ તાની આદત મુજે આદત ની માણસ પણ કરે છે એ મગજ દિવસ ભરની માહિતી ઈમ્પોર્ટન્ટ છે તે છે અને શરીર ને બીજા દિવસે માટે તૈયાર કરે છે
એટલે પૂરી જોખની સવારી તાજગી લાગે છે
બિલકુલ મન પ્રસંગ રહે છે કામમાં ધ્યાન વાદે છે અને તો થકાન ઓછો લાગે છે હા કારણ
હા અને બાલક નુ